હલો
હા કેમ છો
કેમ બસ મજામાં તમે કેમ છો
હા બસ મજામાં
હવે તમારો અવાજ એક સ્લો આવે છે એ થોડુંક કી માઇક થોડુંક બાજુમાં રાખો
હવે આવે છે અવાજ મારો
હા હવે આવે છે હવે આપણો આજે ખોરાક ગુજરાતી આપણેે જે ખોરાક છે ને એના એના વિશે આપણેે ચર્ચા કરીએ તો જેમ કે આપણેે ગુજરાતી ખોરાક છે બરોબર એમાં આપણે ડેલી તો આપણે જે ગુજરાતી ખોરાક બધા લોકો નો પ્રિય હોય છે
હા
હલો એમાં ગુજરાતી વાનગીઓમાં જો હું મારી વાત કરુંને તો મારી સૌથી ફેવરિટ જે વસ્તુ છે ને એ દાળ ઢોકળી છે દાળ ઢોકળી છે જયારે અમારા અમારા ઘરમાં જયારે દાળ ઢોકળી બને ને ત્યારે ખૂબજ આમ મજા આવે ખાવાની એ મારા મમ્મી ને અ સન્ડે હોય ને સન્ડે ના દિવસે તે દિવસે અમે લોકો છે ને દાળ ઢોકળી નો પ્રગ્રામ મોસ્ટલી કરતા હોય છે
બરાબર
અને બીજું તમને ખબર હોય તો આપડે જયારે સંક્રાંત ના દિવસે ઊંધ ઉંધીયું કરી તો ઊંધિયુ ગુજરાતી ગુજરાતી લોકો નું ઊંધિય ખુબ જ ફેવરટ હોય છે ઊંધિયું છે ને એ આપડો બધા ગુજરાતીઓનો કારણ એમાં એક તો તમે જોવો તો એક તો બધી એમાં શાકભાજી આવી જાય બરોબર પણ બીજું બીજું છે કે એમાં એ પ્રોટીન મળે તમને કે કઈ આપડે તમે આ જે શાકભાજી બધી યુઝ થતી હોય શાકમાં ઊંધિયામાં એમાં પ્રોટીન પ્રોટીન સારા પ્રમાણમાં હોય ઈ એક તો શરીરમાં શરીર માટે પણ એક ખૂબ જ લાભદાયક છે અને આપડે એક આમ ખાવામાંય મજા આવે આપડે ઊંધિયુ વેરેલું હોય ને તો પછી તમારું શું ફેવરિટ છે
હા ગુજરાતી મતલબ ગુજરાતી ખાવાનું જ એવું છે કે સૌથી સ્વાદિષ્ટ ને એમાં બધા પ્રકારના પોષક તત્વો મળી રહે છે જે આપણા સેહત માટે ખુબ જ અ જરૂરી અને કેવાય ને કે આપણું શરીર ને ખુબ જ હેલ-હેલ્ધી રાખે છે અને ગુજરાતી લોકો મહેમાન અને પ્રેમ નવાજીમાં ખુબ જ માને છે મતલબ આપણને જમાડવામાં ગુજરાતી ડીશ છે થઈ ગઈ એ જમાડમાં પાછળ પણ પડતા નથી તમને પણ ખબર જ હશે
હા
ને આપણા ઘરમાં કેવું મહેમાન મહેમાન આવે એટલે ચા નાસ્તો અને પછી જમવાનું પૂછે એ તો ફરજિયાત પૂછવામાં આવે જ અને તેમાં પણ ગુજરાતી વાનગીઓ જો મળી જાય તો આનંદ જ તેનું કઈ અલગ હોય
હ
આજે આપડે જાણીશું એમ ગુજરાતી ભોજન ઘણી બધી ખાસિયતો છે અ અને ગુજરાતી ઘણી બધી વાનગી એકદમ સુપ્રસિદ્ધ છે તો ત્યાં તમે ગુજરાતી વાનગી પર શું કેવા માંગો છો
ગુજરાતી વાનગીઓ પર તો એટલું જ કેવા માંગીશ કે ગુજરાતી વાનગીઓ છે ને એ એ આપડે ગુજરાતી લોકો માટે સૌથી લોકપ્રિય હોય છે જેમાં ઘણી બધી આઈટમો નો હું સમાવેશ કરવા માંગીશ એ જેમ કે એમાં હું દરોજનો ખોરાક છે કે જે સાક રોટલી દાળ ભાત પછી અથાણા છે સલાડ છે પાપડ છે એ બધો આપણે રોજિંદો ખોરાક છે બરોબર ગુજરાતીઓનો
હા
અને સાંજનો આપણે સાંજનો ખોરાક ની વાત કરીએ તો સાંજના ખોરાક માં આપણે જોઈએને કઢી ખીચડી તો મેઈન હોય તમને ખબર હોય તો દરેક ઘરમાં કઢી ગુજરાતી નો કોઈ પણ ઘર હોય ને એમાં કઢી ખીચડી વગર તો ચાલે જ નહી કોટી ખીચડી છે ને મો લોકો ન આમ ફરજીયાત એમ કે જે આપડે જે ખીચડી જે છે ને ખીચડી એની અંદર થી ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન મળે અને પ્લસ એને પચવામાં પણ હડવી ખુબ જ હળવી પણને જે ખીચડી છે ને પચવામાં ખુબ જ હળવી કારણ કે તમે કોઈ પણ હેવી ખોરાક લ્યોને તો એને રાત્રે પચવામાં એવુ છે એ બઉ નુકસાનકારક છે આપણા શરીર માટે તમે એવું સાંભળ્યું હશે પણ આ જે કઢિ ખીચડી છે ને એ ખુબ જ ખુબ જ હળવી છે જેમ કે આપણે બપોરના ખોરાકમાં કેમ આપણે દાળ ભાત લઈએ છીએ તેમ એવી રીતે સાજ સાંજના ખોરાક માં આપડે કઢી ખીચડી લઈએ કડી ખીચડી લઈ સાથે ઘી બીજી પણ વાનગી હોય ખરી જેમ કે ભાખરી ભાખરી શાક હોય સેવ ટમેટાનો મારો ફેવરેટ હું તમને કવ ને તો ભાકરી અને સેવ ટમેટા નું શાક કઢી ખીચડી એ અમારો સાંજનો ખોરાક છે રૂટીનનો કે જે અમે ડેલી માટે એ હોય પછી શું કે સંડેને એવું કઈ રવિવાર એવુ કે રજા નો દિવસ હોય ને ત્યારે કઈક અલગ બનાવતા હોય ઘરમાં પણ રો ટ્રેનમાં હું તમને કઉં ને તો આ અમારો આ અમારો એક મેન ખોરાક છે અને પ્લસ હું તમને મારી વાત કઉ તો સવારનો બ્રેકફાસ્ટમાં છે ને અ બટાકા પૌવા બઉ ખુબ જ પસંદ કરું છું મારે ફેવરિટ છે બટાકા પૌવા બટાકા પવા હોય તો બીજું મને બીજું કઈ ભાવે નહી બટાકા પૌઆ સૌથી મારા ફેવરેટ છે અને પ્લસ આપડે દાળ પકવાન નો દાળ પકવાન છે જે ફાસ્ટ ફૂડમાં આપણે એને ઇન્કલુડ કરી શકીએ તો દાળ પકવાન છે ને એ પણ મને અમારો ફેવરટ છે સવારના બ્રેકફાસ્ટમાં કે દાળ પકવાન તો આપડે શું જનરલી ઘરમાં બનતા ન હોય એ આપણેે બારે જ ખાવા જવા પડે જ્યારે પણ મન થાય ત્યારે પણ એ ઈ પણ મારું ફેવરેટ છે પ્લસ આપડે બીજું હું તમને કઉ ને તો અમારા ઘરમાં છે ને ઓલા આપડે દૂધી ના મુઠિયા બનાવે મમ્મી
હા
દૂધીના મુઠિયા બનાવતી ઈ પણ મને બહુ ખૂબ જ પ્રિય છે દૂધીના મુઠિયા કે દૂધી ના મુઠીયાથી શું એક તો દૂધી ની અંદર જે પ્રોટીન રહેલું હોયને એ આપણા શરીરને ખૂબ જ આમ એનાથી સારું રહે પ્રોટીનથી એમાં ખૂબ જ અ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે દુધીથી અને બીજું ઈ કે તમને આમ તમે એને ખાવને તો એને ખાવાથી ખૂબ જ આમ મજા આવે બને બને રીતના આપણે શરીરને ફાયદો થાય એનાથી
હા બિલકુલ સાચી વાત તમને ખબર હોય તો આજે જેનઝી નો જમાનો ચાલી રહ્યો છે તો આજકાલના લોકો વધારે ગુજરાતી મતલબ વધુમાં વધુ પીઝા બર્ગર ને ફાસ્ટ ફૂડ તરફ આકર્ષાઈ રહ્યા છે તમને ખબર હોય તો તો પણ આજે આપડા ગુજરાત તિ ભોજન નું મહત્વ ઓછું થયું નથી મને તો એવું જ લાગે છે કેમ કે ગુજરાતી ખાવાની વાનગીઓમાં તમામ પ્રકારની વસ્તુઓ આવી જાય છે જેમ કે રોટલી શાક દાળ ભાત કઢી છાસ પાપડ અથાણું એક મીઠાઈ એમ એક બધું એક સાથે હોય છે. આથી એમ શરીરનુ તમામ પોષક તત્વો મળી રહે છે જેના થી અ માણસ કઈમ બીમાર પડવાની કે કોઈ શક્યતા રહેતી નથી. ગુજરાતી ભોજનમાં ઘણી વાર વાનગીઓ બાફીને બનાવવામાં આવે છે એના કારણે સ્વાસ્થ્ય પણ એમ સારી રીતે સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આરોગ્ય પણ આપ ડુ સારું ર રહે છે ગુજરાતી ભોજનમાં મીઠ્ઠાસ ખટ્ટાસ અને તીખાસ એમ ત્રણે જાતનું સંતુલન જોવા મળે છે મને તો એવું જ લાગે છે તમારું શું માનવું છે આ બાબતે?
હા તે તમે જેમ કીધું કે ખટાશ મીઠાસ ને એને હું એના વિશે હુ જો તમને કહું તો આપડે ગુજરાતીનો કોઈ પણ ખોરાક હોય જેમ કે દાળ હોય શાક હોય કોઈ પણ વસ્તુ હોય ને એમાં ખોટાશ ને ગળાશ તો આપડે જોઈએ જ કાણકે એના વગર તો ચાલે જ નઈ કાણ કે ખટાશ ઘળશ ન હોયને તો સાવ ફીકો લાગે કોઈ પણ શાક લઈ લેવ દાળ લઈ લ્યો કે સાંજની પછી કઢી લેઈ લ્યો. એમાંય ખટાસ ગળાશ તો જોઈએ જ અને આપડે બીજા કોમ્યુનિટીની હું વાત કરું મારવાડી લોકો છે રાજસ્થાની લોકો તો ઈ લોકો ને જરાય ગળ્યુ અ ઈ લોકો જરાય ખાય જ નઈ ઈ લોકો કોઈ પણ એની વસ્તુ હોય ને ખટા ઓલા શાક દાળ કઢી તે એ લોકો એમાં ગળિયું તો નાંખે જ નઈ ઈ લોકોનો તીખો જોઈએ એકદમ અને આપડી જો ગુજરાતી લોક કોની વાત કરું તો ગુજરાતી લોકોને તો શું ઘઈડા કોઈ ગમે એ વસ્તુ હોય એમાં ગયડું તો નાખવા જોઈએ ગોળ તો એમાં અ સુગર તો હોય જ એની અંદર એના વગર નો જ ચાલે સુગર વગર કાણ કે એનો સ્વાદ જ જે નેચરલ છે એને નેચરલ સ્વાદ હોય ને સુગર વગેરે આવે જ નઈ ગમે એ વસ્તુમાં તમે સુગર એડ કરો ને તો એનું ઇનહન્સ થઈ જાય જે એનો સ્વાદ હોય ને એ
હાં બિલકુલ સાચી વાત ને ગુજરાતી ભોજનની એક બીજી ખાસ વાત છે કે આપડું કેવું ઋતુ પ્રમાણે મતલબ ભો ભોજન બદલાતું રહે જેમ કે ઉનાળામાં આપડને છાસ અને કેરીનો રસ એવું હળપું ભોજન લેવા લેવા જોઈએ એવું લાગે છે અને શિયાળામાં જેમ કે ઊંધિયું છે અડદિયા પાક છે લાડુ છે એવી ગરમ વાનગીઓ ખાવી જોઈ ખાવી જોઈએ અને પછી આપડે જો ચોમાસાની વાત કરીએ તો ભજીયા થઈ ગયા ગોટા થઈ ગ્યા ગરમ ચા આ પીવાની જ કઈક મજા અલગ આવે છે. તો ગુજરાત એ ભોજન એ કુદરત અને ઋત ઋતુ સાથે જોડાયેલું છે એવું જ મને તો લાગે છે
હા એ છે ચોક્કસ ચોક્કસ તમારી વાત સો ટકા સાચી છે કારણ કે ગુજરાતી ખોરાક છે ઋતુ પ્રમાણે અલગ અલગ બદલા હોય છે, શિયાળો શિયાળાની ઋતુ માં અલગ અ શાકભાજી સારા સારા. શાકભાજી આવે છે, પછી ઉનાળામાં અલગ અ શાકભાજીઓ આવે છે પછી ચોમાસાની અંદર સ્પેશિયલ કારેલા નું સ સબ્જી આવે છે કારેલા. કે કારેલા ની સબ્જી તમે અ ચોમાસામાં ખાવ ન તો બહુ જ એમાં એનાથી સ તમને સારું રહેે સ્વાસ્થ્ય માટે.
હા બિલકુલ સાચી વાત, હવે આપણેે વાત કરીઔ
અ સ સારું આપડે આપડો ટાઈમ પૂરો થવા આયવો હશે, તો આપણેે જે ગુજરાતી ખોરાક ને વિશે જે આપણેે વાતચીત કરી. તમે તમા અનુભવો જણાવ્યા એ બદલ તમારો ખુબ ખુબ આભાર.
ઓકે થેન્ક યુ.